હલો
હા
હું કરે
કઈ નઈ છે હ બરો
જીવતી જાણા
જીવતી જ છે જીવવા જ પડેને
મે એવું કેવ કાલે હું કરવાના સાડી માં પણ નહી મળે યાર પરમંગણા પે પર બહું સાડી દ
જુઠી છેેતા ખરે ત ભાઈ દુનિયા બની
દુનિયા બને ક મમ્મી ની સાડી બધી એની મજા આવે
તો મમ્મી ને જ પહેરવાની હોય ને
ડાર્ક ગ્રીન પર કેવી લાગે જાડી જાડી છે એ કોઈ મજા નહી આવે બ્લેક કલર નો બ્લાઉઝ સેરીને આપણે કઈ સાડી પહેરું ને એમ વિચારું
જે તો પીધપર છે છે તે એ ગ્રીન કલર ની તો પેહરી આવતી છે
ગ્રીન કેટલી બડી જગ્યા જ પહેરવાની કે યાર
તો પીડી પેન ઈ મારે નક્કી ની મળે બેનને ફોન કર્યા પછી મમ્મી પાઈ એકાદોરી તો તે હોદી દિલ મામી ભાઈ કાર્યા કલની છે જોમ જોમ કોઈ આવા વાળું મળી જાય તો બસ તે મંગાવી લેમ
ભાઈ મેં શું પેરા મને તારા હવા મંગાવવાની હતી હાડી મસ્ત
કોઈ મગાવવાની એમ મને તો તારે કેવા પડે આવી હારી જો એમ મસ્ત અહંયા બધી એવી જ હતી માંથી આપડે હોલીને પે રવિવારીને, સોમવારેને બધું ભરાયતા, આપણા કપડા ખુબ બધું બધા ઢગલો જ
એવુંને, મને એક મસ્ત પેલી મને આપણી યાર કઈ હાચી વાત મને
હામાની તું મનેકકે ને, હામાની જોયએ તને
એ કોટનની, કોટનની નહી પણ પેલી કલા આવે, તો કાલે લઈને આવે એમ સારો કલર હોય, તો કાલે લઈ આવ હેને
હહ કાલે લાવા પડે કે
પરમ દિવસે મેં જવાની, મને તારા મસ્ત હારીતે ફોટો પાડીને મોકલને યાર
એક ફોટો પાડ, મેં પેહરેલા તેમાંથી જોઈલે કે ને, તેમાંથી કોઈ હોય, તો બોલ
બ્લાઉઝ પહી નહીં આવે, મારે બ્લેક કલર લેવું પડે એટલે થને
બસ સુધી મને આવી હતી.
ના એટલે મને બીજળ હગે. મારા બીજળી હગેલી
હા, બમ્મા ગળું હોય ખુલ્લું હે.
સાડીમાં ક દોલ ખોલ હું બ્લાઉ મે વાઈટ પેહરા. બ્લાઉઝ મારી જ પહેરા.
પણ ખાલી સાાડી જ જોય મારી બેનને પણ બેન જુનીટું લઈને, આવેને મામાં
એ વેરાયટી કે ફોટામાં જોઈ લે તેમાં એકાદ બે મલે હ બીજી તમે બે ના ઘેર હોય, એમ મંગાવો પડે એમ
એવું? તો કાથી લાવીએ આપણે બીજીની મળેલી, તું પહેરલી કે ની દહાડે બી બીજી પહેરલી કે ની?
મેં મારા મમ્મી ની એક બે પેરલી
મ્મીના પાસે બહુ બધી બેન પાય લોકો વેરાયટી મસ્ત નવી નવી પેરે. મમ્મી લોકો જૂની પેહરેે
વીડિયો એટલે? ફોટા તો હોયને કે બધામાં આપણે પાડેલ તેજ
અચ્છા. તો કાલે તો કઈ પેહવાની, સોમવારે તોઈ પહેરવાની?
બુધવારે હજી મ તો કઈ નક્કી નઈ, મને પણ ખબર નહીં. એમમા બેનને વાત કરવાની ભૂલી ગઈ
તો પછી મેં, મેં કઈ પેહરુ એમ વિચારું ગ્રીન ચાલે કે ડાર્ક ગ્રીન, પણ એની લેસ બહુ જાડી લેસ, બહુ જાડી
તો હ થયો જો જાડી તો હું થયો.
ડાર્ક ગ્રીનમાં એટલે કે બહુ ઉપરલી છે પતલી બહુ પરલી જાડી જાડી છે. પછી પણ બ્લાઉઝ કયા કલરનું પેહરુ, વ્હાઈટ પેહરુ ત્યારે.
ડાર્ક બધુ ચાલેને, હ હ
ના ગોલ્ડન પેલી પટ્ટી છે, ગોલ્ડન હમ મજા આવે
કારીઓ સારી લાગતી હોય, કારી મેચિંગ કરીજો ને.
હ. એવું કરું કે
હા, મેચ કરીજો કે ઉઠા અાપે કે જો ની તો પછી વ્હાઈટ. વ્હાઈટ તો હું ઉઠાવ આપતી આપતી હોય. આપેે ડાર્ક ગ્રીન પર આપે
જો તમે મને ફોટો પણ મોકલા, આ ગ્રીન છે એક છે ને ગ્રીન છે એવું નહ એને મેં ફોટો પાડી રાખવું તને બતાવા કામ આવે કે આ છે એમ
હમ ડાર્ક ગ્રીન પર હારી લાગે
ડાર્ક ગ્રીન હારી લાગે કે
હા ડાર્ક ગ્રીન એકદમ ડાર્ક ગ્રીન હોય ને તો વાઇટ હારી લાગે કતા પણ્ મનેની ખબર ડાર્ક ગ્રીન તો મને ખબર ડાર્ક ગ્રીન પર મેં. પેરેલી
ડારક ગ્રીન એટલે કયા કલર
પાન જેવો એકદમ લીલું પાન આવે તે લીલું પાન આવે છે ને
ના ભાભી પાાહે માંગીશું ચાલ ભાભી પાાય તો હાડી તો હમ તુ કાલે લઈને હારી હો ડ્રાઈવર
એમ તો મેં કેમ તો ખરી તો તું મને કે એ તો પહિ બીજે દિવસે તે દિવસે હવારે વેલી લઈ ને આવત તું પેરીલે એમાં હુ છે
ના હેડ થોડી તો મજા આવે ભહિ તો
આઠ ની બસ જઈને
તો ભાઈ મારે ઘેરાવું પડતા
ઘરે હુ તારે આવનું ડેપો લેવા એમ
હા તે ડેપો લેવા આવી જવા
હા પણ
તેવું કરીયે હે ને પણ તું મન બિનપાઈ મને ફોટો મોકલ ને યાર
હા ચાલ જોઈને મોકલું
એટલે મસ્ત કઈ એવું જે મેં પહેરેલી ને એટલે પિંક કલર બી મેં પહેરે એટલે વાઇન કલર
એ ઉશિયાર તે બધા જે તો નહી મળે તે તો તે જે પેલા દેખા તે પેરેલા જ એ પિંક ને એવા જે
નઈ પિંક ની છે પછી બ્લેક કલર ની જે કોટન ની કઈ સાડીઓ મસ્ત લાગે
નહી આ કોટન ની લઈ મરશે
સાડી મંગાવી દે આજ તો તમે એક મંગાઉજ જે થાય છે
હ બીજી તારીખ લગી થોપી જાય ને બીજી તારીખ લગી ખાલી એક જ દિવસ સારી પેરવા દેને
તો સાડી પહેરવાની ને એજ ને સાડી પહેરવાની ને પહી પેલું બીજી તારીખ સુધી સાડી કામ બી નહી કામ
આ તો પણ કાલના કાલ પરમ દરા તો તું આવવાની નથી હારી પેરી પહી પહી બીજી તારીખે જ મગાવો બીજી તારીખ જ મગાવે એટલે ત્યાં પહિ કામ લાગે
હેને બીજી એ મંગાવાઈ કાઢ એક વાર રોટી મગાવ બસ મુજે ખર્ચા ની કરવાના ફાલતુના નહીતો સારી જ માંગવું કૂરતી શું કામ છે સાડીને મગાવ કરતી હું કામ છે
કુર્તી તો દુનિયા પરની તો સે તાર પાહે કુર્તી કુર્તી શું કરીયા કરે આગળ હજી તો રડિયા જ કરે કુર્તી કુર્તી
તું તું મંગાવડે કઈ નઈ ને મેં મંગાવ દે ભાઈ ખોટુ લાગે
એઈ મેં તો નઈ મંગા આજે મારી બે આલી આજે આલી મારી બ્લુ કલર બ્લુ કલર ની જે મે ના પાડ્યું કેન્સલ કરી મુકું એમ એ તું કાપડ હારું હાલે માર મમી માર મમ્મી એમ કે રેવાદે એ કે
મને તો એય ખબર એ કેવી મગાવીય બે મગાવી ને તે એક
બે મગાઈ એક બ્લુ એક ફોટો ન પડવો જોઈએ એ એસ પેલું લિંક મોકલો
બીજી તો બીજી તું પહેરતી બીજી તું ન પહેતી એટલે બીજી મેં પહેરીને ઢીલી કરી નાખી કે મેં તને આપી દેવા હે ને
બહુ ગંદી બીજી તો બહુ એમ સિમ્પલ મંગાવ એકદમ હસતા મને એમ લો ક્લાસ
લો ક્લાસ પણ કઈ
બે એક માં બે આવે તે એકમાં બે આવે ને કુર્તી કોમ્બો ખાલી કે પેન્ટ આવે નોટની આવે ખાલી એમ અલગ અલગ કપડા દેખાઈથી ને હારું મંગાઈ મે
હા તમાર પાય તો મને ખાલી પણ બ્લ્યુ કેવી આવી પે બ્લ્યુ કેટું હારી આવી
તે બહુ હારી આવી એટલે
એ શું થાય પાછું કેય ને જેને બી તું કપડાં આપે ને જેને બી હોય ને તેને કેવા નું નહી કે મારા ભાઈ ને કો મંગાઈ મીશોમાં કપડા સારા આવે ભજી જ ને પછી બધા બીજી વાર ખરાબ આવે મે તો નહી કેવું ખાલી કોઈકને જ કેવું હે ને આટને કેરા કોઈને કેતી ના આજનું કાપડ તારું મને બહુ ગમેલું મને તારું આજનું કાપડ બહુ ગમયુ
ત દિશા ઝાડુ કાપડવાળું
ટી શર્ટ બહુ મસ્ત કાપડ આવ્યો તારા ડેહુ ને મને બતાવ ને બ્લુ કલર ની આવ્યો નાની
લિંક મોક લું લિંક
લિંક મોકલ પછીને મેં બી જોઈને મંગાવું કઈ લાલ હારું મસ્ત કલર નું બ્લુ કલર મારા પાયે ઢગલો યાર
અરે ડાર્ક બ્લુ ડાર્ક બ્લુ નેવી બ્લુ
કાલે જો મેં કાલે મેં એક પર્પલ કલર ની પહેરી ને આવી એ મને બહુ ઢીલું ઢીલુ છે એટલે મીન્સ પેલા દડાની એટલે પલ્પલ કલર ની છે મેં મારા કપડા બહુ ઢગલા મારા પાયે
અને ચુડીદાર વાળું મોકલજે લિંક
ચોરીદાર જ છે મારા પાયે
પેલું આ પેલું આ હતા આખા પેલું આ થઈ જાય ને કેમાં હમ્મ.
તને કેવી ગમે મે તને બહુ બધી મોકલી દેવા હે ને
લિંક મોકલજે ન મળ્યો મે તો સર્ચ મારું તો ભી નહીં આવે તો તમારા,
એવું ચાલને મે તને મોકલ શાંતિથી મે ખાઈને મોકલું બધું, લઈ ગયાને ખાઈ લેવું પહા યાર મેં તને જો કપડા મોકલું.
કેમ આટલા કેમ આટલા વાગે ભીતું ખાવાની બાકી હશે.
આજે મારા આજે લેટ બેઠી લેટ બાયલેટ થઈ ગઈ ભૂખ લાગલી હતી, મને ફોનમાં પડી એલી હું કરું શું કરું એટલે, બાકી બેરલી અ કંઈ કર્યું નહીં,
તો ભાણું કહી હક,
આજે જાગે એટલે, તમે ફોનમાં કંઈ નહીં કર્યું બેય રેઈ, કાંઈ નહીં.
અરે કોણ, હાતો ખાઈ લોતો, બીજું તો હું એમ કેવ.
હા ચાલ જોઇલે મને રીંગનો કલર મોચ.
હા અમરેતનો.